અરે હા.
બસ આ જમીન બાર બેઠા.
એવું એમ જમી રયા એમ.
હા.
જમી રયા એમ.
હા બોલ બોલો બીજું કઈ તમે લાયા ભાઈ લાવવાનું નવું.
હવ લાવી દીધું મસ્ત ચાલુ છે, અત્યારે તો સારું. જે હા ચલાવવામાં બધી રીતે એકદમ મસ્ત કમ્ફર્ટેબલ છે, આપડે તો.
બરાબર બરાબર
હમ્મ હમ્મ.
બોલો બીજું કઈ નવા જુના વરસાદ પડે કે નહીં પડતો.
ના ના વરસાદ તો કયો પડે છે એકલી ગરમી પડે છે કે આ રેવું પણ કાઢવું પડેને આપણે શહેરમાં રહીએ એટલે તો ખુબ ગરમી લાગે એમ.
હમ્મ બરાબર ત કોલેજ જાઓ કે નહી જાતા.
હા કોલેજ તો હમણાં ચાલુ થઈ હે અઠવાડિયાથી. ના પેલા તો આપડે જે ચૂંટણી આવી એના. કારણે લેટ પડી પરીક્ષા ન કર થોડીક વહેલા ચાલુ થઈ જત.
હા વાંધો નહી તમે હા.
બોલો બોલો.
હા એ તો બીધું ચૂંટણી આવી એના કારણે આપડણે એક્ઝામ લેટ પડીને નકર પેલા લઈ લીધી હોતને એક્ઝામ તો થોડુંક સારું રોત એમ રિઝલ્ટ થોડુંક એવું સારું આવત
સારું એટલે સારું હાલ લગભગ બીજા સેમ નું રિઝલ્ટ પેલા સેમ કરતા ખરાબ આવશે.
હા ખરાબ આવશે કારણ કે જે મેથેમેટિક હતું ન એ તો આપણને આમે નતું આવડતું પછી જો રજા એટને જે આવડતું તો એ પણ ભૂલી ગયા સમજયો ને
હા.
હ હ એટલું બધું હાર્ડ હતું પેપર એના કારણે તો લાગતું નથી પાછથી વખતું
બઉુ કાટું કામ કર્યું હતું
હમ્મ.
અ તમારું નામ કેમ બીજું બતાયુ કારિયામાં
હા એ મારો એક મિત્ર નો નંબર છે એના નંબર પરથી તને કોલ કર્યો એટલે તમને ડાયરેક મુસ્તક એવું લખેલું હશે. એ નંબરથી મેં કોલ કર્યા હમ્મ.
બોલો બોલો બીજું કાઇ તમે અંબાજીને જાવાનું જયા કે નતા ગયા ભાઈ.
હા હા ગયા તા હમણાં રજાઓ માં જ ગયા તા મજા આય પણ કેવું થયું ખબર કે અમે જે જયારે નીકળયા ત્યારે લગભગ નવ તો વાગી ગયા તો સવારના જ્યાંથી ની ને ત્યારે એટલે પોહક્યા છે એક અગિયાર વાગે અમે પોક્યા સે બસ માં ત્યારે પછી માતાજી ના જે દર્શન કર્યા પરંતુ આગળ જવું તું જે ગબ્બર ચડવા પર તું ત્યાં મેળ પડે એમ ન તો પછી પણ પછી કેવુ.
વરસાદ વા વ વરસાદ પડતો હશે અંબાજી
હા હા એવું વાતાવરણ હતું મસ્ત એવું ઠંડુ એકદમ ઠંડો ઠંડો પવન આવતો હતો
હમ કઈ નઈ આજ તું ફ્રી બેઠ ઘરે તો બલ દાઢઈ મમ્મી તો
બસ અમે એજ કરાવી છે આજે આજે તો
બાર બાર કપાય ડાઢડીબઢ કરાયીધી એકદમ ક્લીન થઈ ગયું એલું રખાય પેલા આવું પેલી હો ને દાડી તો ગુંજના જેવું લાગે ખ મોટું ખ ખરાબ લાગે દાઢ આસ હો તો હાલ લાગો
હા
કેમ કે જો આપડે જોબ કરતા હોય ને તો આપણે દાઢ લાગતા હાલ લાગીએલેાઢ ના રાખો ને કેવા ફરક ના પડે કેમ કે આપડે કેવ બીજી વસ્તીને દેખાડવા માટે જતા નથી આપડે આપણા માટે જઈએ કોલેજ
હમ હા
તમે આ જનસંખ્યા એવી ખબર છે કો પછી નહી અમુક વસ્તી ખબર તમને ધ્યા તમારે ધ્યાનમાં આવશે બુલેટ ના ફોર બાય ફોર થાર ના કાફલા જેવા પાડે અંક અરે ખાવા ખીચડી પણ ના હોય બોલો
હા એ અત્યારે તો એવી જે ચનરેશન એવી આવે છે
એટલે આ જે તમારે તમારે મેડમમે લગભગ કીધું હશે મેં સાંભળ્યું તું તમારા મેડમ બોલતા હતા એટલે ઈનલ મેડમ
કે આ ટ લાફ તમે શાંતિથી જીવી જાય ને તો સમજ તમારો બેડો ફાર છે જો બગડી છે પિક્ચર જો સમય પૈસા તો પાછા આવશે પ સમય પાછો આવતો
નથી વાત સાચી તમારી
એટલે ઈ આ તય્ન વર્ષ તમારે એક વર્ષ તો જતું રયુ ને લગભગ તો?
હા એક વર્ષ તો પત્યું, પણ હવે બીજું વર્ષ ચાલુ થયું છે એમ.
એમાં છોકરી અને છોકરા ના ફેન્સીમાં તો ઘણો ફરક હોય છે. આપડે ભાઈબંધ મલે એટલે બેઠા એટલે ભાઈબંધ, એમને તો કેવું ટૂંકા લાગતી નથી એવું બધું.
હા. એ તો કેવું કે એકબીજા થી બળવા વાળી હોય એમ.
હા. અન તમે સાપુતારા જા જાવાનું કેતા તા વરસાદ માં, થયો પ્લાન કે નહીં થયો હજી?
ના, ના એ કાઈ સેટિંગ નહી થયું સાપુતારાનું.
હા એની તમે લોકો જાઓ તો અમને ખાલી ફોન કે મેસેજ કરજો નેઈ. તો શું અમુક ફેમિલીને વાત કરીને આબું
હા બરાબર હા, જરૂર કેશું, કારણ કે આપડે જો મિત્રો-મિત્રો ફરવા જઈએ તો થોડીક મજા આવે એમ ફરવાની, એકલા માં તો કેવુંક કે એકદમ એવી મજા જ ના આવે એમ.
બરા, અને માઉ અન, તમે કદી માઉન્ટ આબુ જયેલા કે નઈ એ જયેલા?
ના, ના હું તો નહીં જયેલો, તમે ગયા તા?
અહં ગયેલાન બહું મજા આવે આમ, એટલે અમુક અસામાજિક તત્વો વસ્તી જાય કરવા માટે પણ આપડે એ કરતા નથી. ઈ તમે સ ઈ તમે સમજી ગયા હશો.
હા, હા સમજાય એ તો.
હા.
સમજી ગયો હું તો. તમે ક્યારે ગયા તા?
અમે ગયા ચોમાસામાં ગયા તા, બઉ મજા આવે પણ માઉન્ટ આબુ.
એવું એમ. કોઈ ગાડી વગેરે લઈને ગયા તા કે ટ્રેનમાં? ટ્રેનમાં ગયા તા કે ગાડી? ટ્રેનમાં એમ?
એમ તો અમે બાઈક-બાઈક બા, બાઈક લઈને જવાનું આમ તો તમે જવું હોય તો. આપડે પાલે પાલનપુર વાળો હાઈવે પકડી લો ને એટલે માઉન્ટ આબુ. પાલનપુર વાળો જે હાઈવે હો ના, ઈ રસ્તા પર જ જવાય, પાલનપુર ડીસાન જે હાઈવે જાયને સીધો, ઈ રસ્તો ડીશા બા જાવાનું પાલનપુરા આવે સીધે જવાનું, આમ વાડ દેવાની પછી આમાં માઉન્ટ આબુ આવે, આહીંથી લગભગ દોઢ, દોઢસો કે બસો કિલોમીટર હશે.
હમ્મ, બરાબર.
પાલનપુરથી નજીક પડો, અંબાજીથી લગ
નજીક પડે, અંબાજીથી ભી નજીક પડે, હમ્મ-હમ્મ.
હમ્મ. તમે એક ગામે એવું છે જે તમ તમને ખબર છે? એ ગામ નું નામ એ ના નામ ઉપર જ છ.
પિક્ચર ના નામ ઉપર એમ?
હા તમને ખબર કે નઈ ઈ, નઈ ખબર?
અહ લગભગ યાદ નથી આવતું, પરંતુ મને યાદ તો હતું પેલા.
ઈ આપણા ગુજરાતમાં જ છે, અંબાજી ની બાજુમાં જ છે.
અંબાજી ની બાજમાં એમ?
દાતા હાભળું તમે દાતા?
હા, હા દાતા તો સાંભળ્યું.
એ દાતા નામનું બ હોલીવુડ માં પિક્ચર પણ છે જેમાં મિથુ નય જો તમે પિક્ચર જોયું હો છ દાતા
એવું ના એ તો મેં કઈ જોયેલું નથી બિચાર
એજ એજ ગ ગામ નું નામ બનાસકાંઠાની વસ્તી હોય ને એમા કોઈ ખાલી ભાઈબન, તમારું કોઈ ફ્રેન્ડ સર્કલ, કે ફેમિલી સાથે હોય ને તો ખાલી પૂછવાનું. કે દાતા પિક્ચહ કે હોકે છે, અને દાતા પિક્ચર હેન, દાતા ગોમ પણ છો.
હમ હમ હાા
તમા ત અમને ખબર મોસ્ટ ઓફલીટંગ ઉત્તર ગુજરાતમાં કઈ જગ્યા જગ્યા થાય
ના ઉત્તર ગુજરાતમાં તો લગભગ આપડે પાટણમાં ક થતું હોય પછ
એક એક પાટણ ની રાણકી વાવ અને એક આપડણે ખબર છે સિદ્પુર ની હ હવેેલીઓ હબ વધધી લાન ટકા સતપૂરની હવેલીઓ મોટા મોટ પય તીસરી કલર લાલ કલર ખબર કલર કરેલા શપુની ત્રિપલારનું પ શૂટુટિંગ યા થઈ તમે આરા બધા પિક્ચર જોયું હોય છો
હા હા હા એવું લાગતું તોતું મને એ કઈક જોયેલી જગ્યા છે એમ
હા આપડે પે બિુ સર ની સામને એક ગ ને પેલી પાછ પાછળ જાાવ એટલે આો આખો પટ્ટો શૂટિંગ નો જ થઈ જો એ શૂટિંગ માટે લગભગ તો બઉ જુના વર્ષો વર્ષુ હ ઈ સીધરાા જઈશું નું બધું હા બઉ જૂનું અને એમાં સિદ્ધપુરમાં કેવો નહી એમાં દશેરાને દાળે ઉચ્રણ થાય ઈ તમને ખબર હ છે લગભગ હા તમને નઈ ખબર
ના એ તો મને નથી શીખવા
અહિયાયા દસરા તાાર છે ને આપડે ચૌદમી જાન્યુઆરી થાય અ ચૌદમીયા ચૌદમી જની વાળી અલગ લગભગ કોઈ ઓપ થઈ ગય કોણ ઓપ થી ખબર કોઈ મહારાજા પ્રતાપ એવું નામ હતું ઊંચુ યુપ
હા હા
ક
હા મને પણ લગભગ યાદ નામ તો હતું
હા સીધરા એ વાત હતું સીધા જઈ જઈશ
હા હા ના એ નતા એક કઈ ગુરુ હતા ચાણક્ય શીખ હતા કે બીજા કઈ ખબર નથી ના ચાણક્ય નતા બીજા કઈ
અ એ એના કારણેજ એ લોકો આપડે દસરાા દાળે ઉત્તરાયણ જુએ છેએ
હા
એ ઉજવી તકો પણ ખરાબ લાગે ચૌદમી જાન્યુઆરી ઓ સ સપરમાં તમે બરોબર આમ તો કઈ બોલો નહી પણ એવું લાગે
હમ હમ
તમે એઠોર નામ સાંભળ્યું છે એઠોર ઊંઝા જોડે અ ગણપતિ ડાર મ મંદિર જ છે ખબર છે
ના એ નથી ખબર
અયા પ્રસાદ સારો મળે લાડુ નેમને બજાનો ગણપતિ ના આધારું વચ્ચી જઈ ગત એટલે મને ખબર છે પછી ઘા વાભળ્યું
હમ કાવા
ગ ગોવા ગોગા મહારાજ નું મંદિર હ
ના એ તો કઈ ખબર નથી આપણને એ કઈ બાજુ છે
આપડે પાટણ ત્રણ દરવાજા જોયું સતીમાન મંદિર
હા હા જોયું એતો
પાંછો વર્ષ જૂનું હશે વિચાર કરો પાંછો પાટણ કેવાય ખબર તમને
હા હા ખબર એ તો
નેવ ટકા લગભગ એના એમના પરથી પાંસો વાટણ કેવા કા ર જવાળ હશે પાંચસો એટલે કેવાતું હશે
હા એ તો વાત સાચ છે ને પાટણનો તો ઇતિહાસ પણ ઘણો બધો જૂનો છે
ઉત્ ગુજરાત મોટા મોટું શહેર ખબર પાટણ પછી મેસા પછી પછી બંધ જ કાંટા. પછી આથવલ્લી વિકસિત બનાસકાથા થયું હોય પણ હાલ જુનું પાર ન હતું હવે ખબર નય હો લ લેટેસમાં તો લગભગ
હા અત્યારે તો બનાસકાંઠા ના પણ બે ભાગ કરી દીધા છે એક વાવ થરાદ જિલ્લો અને એક હવે બનાસકાંઠા એટલે બનાસકાંઠા જે પેલા મોટું હતું પરંતુ હવે થોડુંક નાનું થઇ ગયું છે.
હા બરાબર બરાબર આમ તો રાધનપુર બધવા જવાની વાત ના કરતા જી જલા ને
હા એ વાત તો કરતા હતા પરંતુ પછી વાવ થરાદ જ રાખ્યું એમ
બરાબર બરાબર તો તમે ગોમડે તમારે
હા કાલ તો આવશ અત્યારે હું પાટણ માં જ છું.
અચ્છા કામ વગર રજાની પાડવાની
હા કામ વગર તો રજા નહી પાડવાની કારણ કે આપણે જો લેક્ચર જે એટેન્ડ કરવાના હોય એ થોડાક જરૂરી હોય છે નયતર થોડુંક મુશ્કેલ છે.
લેકચરની લેબ એમાં એમાં આપડે ભૂલ છે પેલી લેબ ના હોવી જોઈએ શું કેવું તમારું
હા એ તો વાત સાચી જો પેલા આપડે જે ફસ્ટ અને સેકન્ સેમેસ્ટર ભણ્યા ને એમાં બધું રે કમ્પ્લિટ હતું જે સેકન્ડ નંબરની લેબ હતી ને એટલે કઈ ચિંતા નથી એમ થોડીક મજા પણ આવતી.
આતો કેવું ખબર હ તમે ધારોકે લેબ ભરો પહિ બંને લેક્ચર ભરોજે ચેવા કંટાળો આવ
હા હા
વસ્તુ છે તો તો ખુક ના છૂટકે ભરવું પડે એવ અયાને એમનું હોય એટલે એમ એટલે અમુક અમુક અમુક એક્ઝામિનેશન જે નિયમો તમે હાર્ડ કોપી કરાવી કે ના કરાઈ
ક જે સિલેબસ હતી એ સિલેબસ કોપી હા એ તો કરે દીધી મારા મિત્રએ જ કરાઈ દીધી છે.
અને કેલ્ક્યુલેટર લાયા આ તમે લાયા મને તમારી પ્રોબા પ્રોબ્લેમ આયા મળી વાત કે તમારે પેલું એક્સ ઘન નહી આવે પેલુ કેલ્ક્યુલેટર માં હાચી વાત હ
હા હા એ જે એક્સ નો ક્યુબ નથી આપેલો પરંતુ જો એમાં કેવું હોય હા મને એમ જો પ્રોપર હજુ યુઝ કરતા નથી આવડતું એટલે એને યુઝ કરવા માટે આપણે યુટ્યુબ વગેરેમાં કોઈ વિડીયો જોશો એટલે ખબર પડી જાહે અને એમાં કેવું હોય હા
સ્માર્ટ વર્ક કહું કમ કહું ને તો એ ફોટો તમે ચેટ જી પી ટી નાખશો ને